હેલો.
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હુ પણ મજામાં છું આજે વેધર કેટલું અલગ અલગ છે ન.
હમ હા સવારે ઠંડી હતી અને હવે ગરમી લાગે છે.
આ સાચું કહે છે. આજે કલ વેધર બહુ જલ્દી બદલાયા છે.
બિલકુલ ક્યારેક અચાનક વરસાદ પણ આવી જાય છે.
હા બિલકુલ તને કઈ સિઝન સુધી વધુ ગમે છે?
મને વરસાદ નું સિઝન બહુ ગમે છે તને?
મને પલ વરસાદ અને શિયાલો ગમે છે.
શિયાળુ શિયાળો કેમ ગમે છે તને.
અમ કારણ કે વેધર ઠંડુ અને કમ્ફર્ટેબલ હોય છે શિયાળોમાં.
હા શિયાળામાં બહાર ફરવાની પણ મજા આવે છે.
આ સારું વાત છે અને ઉનાલા જેવી બહુ ગરમી નથી હોતી.
બિલકુલ તને ઉનાળો ગમે છે?
મને ઉનાલો થોડા ગમે છે, અમ વેકેશન મલે એટલે ગમે છે.
હા પણ ગરમી બહુ હોય છે ને.
હા ઉના ઉનાળો માં બહુ ગરમી હોય છે. દોપાર તો ગરમ ઘરની પહાર જવાનું પણ નથી થતું તને
એ તો તને સાચે એ તો તને સાચી વાત કહી. તને ક્યારે હીટવેવ નો અનુભવ થયો છે?
હા મને બહુ થાય છે ગયા વર્ષે ટેમ્પરેચર બહું વધી ગયા હતું. અ મને પણ યાદ છે બહાર નીકલે એટલે તડકો લાગે છે બહુ એટલે ઉનાલામાં વધુ પાણી પીવું જોએ છે.
હા ઉનાળામાં વધુ પાનું જ પીવું જોઈએ ડિહાઈડ્રેશનથી બચવા માટે તને કઈ સિઝન સૌથી ઓછી ગમે છે?
મને
મને બહુ ગરમી વાલો ઉનાલો તને?
મને પણ પણ દરેક સિઝનની પોતાની ખાસિયત હોય છે.
આ વાત સાચું કહું છું તું.
દરેક સિઝન ચાલો દરેક સિઝન બ વિશે વાત કરીએ. પેળા ઉનાળા થી શરૂ કરીએ. ઉનાળામાં દિવસો લાંબા હોય છે, અને રાતે થોડી ઓછી હોય છે લોકો ઠંડી વસ્તુ વધુ ખાય. છે જેમ કે આઈસ્ક્રીમ, જુસ અને કોલ્ડ ડ્રિંક્સ. અને કેરી પણ.
આ વાત સારું કહું છું તું આ હું પણ આઈસ્ક્રીમ જુસ અને કોલ્ડ ડ્રિંક બહુ પસંદ આવે છે. ઉનાલામાં કેરીનું ખાવાનું બહુ મજા આવે છે, અલગ હોય છે. તને આમરસ ગમે છે ઉનાલામાં?
હા મને ઉનાળામાં આમરસ બહુ ગમે છે. હવે વરસાદની સિઝન વિશે વાત કરીએ, આ મારું ફેવરેટ સિઝન છે
વાહ. કેમ ફેવરેટ હોય છે તમારો?
કારણ કે વરસાદ પડતા વાતાવરણ સુંદર બની જાય છે. હરિયાળ પણ વધી જાય છે, સુખી જમીન પણ તાજી લાગે છે.
આ વાત સારું કહું છું તું વરસાદ ન બાત અલગ હોવે છે હરિયાળ મને પણ ગમું છું, તને વરસાદમાં ભીજવાનું ગમે છે?
હા પણ ક્યારેક જ.
મને પણ વરસાદમાં ભીગવાનું ગમે છે. વરસાદની પહેલી બૂદની સુગંધ કેટલી સારી લાગી છે મને બહુ ગમે છે અને તને?
બિલકુલ અને સ્મેલ ઓફ વેટ સોઇલ પણ મને ગમે છે, વરસાદના કેટલાક નુકસાન પણ હોય છે.
આ વાત સારું છે અ પાણી ભરાઈ જવ અને ટ્રાફિકની સમસ્યા બહુ હ છે વરસાદમાં.
વિ શકે.
હમ્મ અને ક્યારે. પૂરું પાણી આવી શકે પણ ખેડૂતો માટે વરસાદ બહુ જરૂરી છે, ખેતુનું.
હા ખેતીનો આધાર વરસાદ પણ હોય છે.
આ સાચું વાત કહે છે, જો વરસાદ ઓછું પડે તો સમસ્યા ઉભી થાય.
હા અને વધુ પડે તો પણ. હવે શિયાળા વિશે વાત કરીએ. શિયાળો મને પણ મને ગમે છે સવારે ઠંડી હવા કેટલી સારી લાગે છે. ખાસ કરીને રજાઈમાં શ
આ સારું વાત કહું છો તું, અને સવારે ઉઠવા મુશ્કિલ લાગે છે શિયાળામાં, બહુ આલસ થાય છે.
હા શિયાળામાં લોકો ગરમ કપડા પહેરે છે, સ્વેટર, જેકેટ અને મફલર
હા સાચું વાત છે. ગરમ છાય અહ ગરમ છે પીવાનું પાણી અને ચાય પીવામાં મજા આવે છે શિયાળામાં.
હા ચા અને કોફી બંને. તને ફોગ જોવું ગમે છે?
હા બહું ગમે છે શિયાળામાં ફોગ. સવારે ધુમાસ હોય ત્યારે દ રેશ કેટલું સુંદર લાગે છે.
હા પણ ડ્રાઈવિંગમાં પ્રોબ્લેમ પણ થાય.
આ સાચું વાત સે. ડ્રાઈવિંગમાં બહુ પ્રોબ્લેમ આવે છે, તા કા ક્યા કારણ કે બહુ ફોગ હોયે છે.
હા તને લાગે છે કે હવે વેધર પેલા કરતા બદલી ગયું છે?
હા મને બહુ લાગે છે, ઘણું બદલી ગયું છે.
કેવી રીતે?
પહેલા સિઝન રેગ્યુલર હતા.
હા. હવે ક્યારેક શિયાળામાં પણ ગરમી લાગે છે, અને વરસાદની સિઝનમાં પણ વરસાદ ન પડે.
હા બિલકુલ સાચું કવું છું અને કારણ શું હોય શકે?
ક્લાયમેટ ચેન્જ. આ શબ્દ હવે ઘણો સંભા વા માટે છે. ગ્લોબલ વો વોર્મિંગ પણ એક મોટું કારણ છે.
ગ્લોબલ વોર્મિંગ એટલે શું?
પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર વધવું.
આમ અને એમ થાય છે.
પોલ્યુશન અને ગ્રીનહાઉસ ગેસેસના કારણે.
આ સાચું વાત છે, વાહનનું પ્રદુષણ પણ જવાબદાર છાય.
હા વાહનોનું પ્રદુષણ અને ફેક્ટરીઝ નું પ્રદુષણ પણ જવાબદાર છે એના માટે.
વૃક્ષો કાપવાથી પણ અક્ષર પડે.
હા વૃક્ષો કાટવાથી પણ અસર પડે વૃક્ષો કાર્બન ડાયોક્ સાઈડ શોષી લે છે. એટલે વૃક્ષો બચાવવા બહુ જરૂરી છે.
આપણે એન્વાયરમેન્ટને બચાવવા શું કરી શક્યા?
વધુ વૃક્ષો ઉગાડી શકીએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરી શકીએ અને પાણી અને ઇલેક્ટ્રિસિટી બચાવી શકીએ.
આ વાત સાચું કહું છું તું તને કઈ વેધરમાં ટ્રાવલ કરવામાં જમે છે શિયાળામાં અ
શિયાળામાં મને તો ગમે છે અને તને?
મને વરસાદ પૂછીનું વેધર ગમે છે, બહુ ગમે છે.
હા હરિયાળી જોવાની મજા આવે છે ને?
હા બઉ મજા આવે છે બધું ફ્રેશ લાગે છે વરસાદમાં, તને રેમ્બો જોવું ગમે છે વરસાદનું?
હા બહ ગમે છે, વરસાદ પછી રેમ્બો જોવામાં કેટલી મજા આવે.
હા બહ સુંદર લાગે છે આ તો નેચરલ બ્યુટી હોય છે, એના સેટ રંગ કેટલા સુંદર લાગે છે.
હા નેચરની સુંદરતા અલગ જ હોય છે તને વેધર ફોરકાસ્ટ જોવાની આદત છે?
હા ખાસ કરીને ટ્રેવલ પહેલા. મોબાઈલમાં હવે વેધરની અહ આસાની થી મળી જાય છે.
હા ટેકનોલોજી ઘણી હેલ્પફુલ છે. તને ક્યારેક ઠંડક સોપનો અનુભવ થયો છે?
થઠંડર સ્ટોરને, હા એ એક વાર બહુ જોરથી વીજલી અને વરસાદ હતો. મને પણ ડર લાગ્યો હતો.
આવા સમયમાં ઘરમાં સુરક્ષિત રહેવું જોઈએ, તને કઈ સિઝનમાં ફોટો પાડવા ગમે છે?
સાદમાં ફોટો પાડવામાં ગમે છે. અને તને?
મને તો શિયાળામાં ફોટો પાડવાનું ગમે છે. દરેક સિઝનની બ્યુટી અલગ જ હોય છે. છે અને એટલા બધા સીઝન ખાસ છે. જો દુનિયામાં એક જ સીઝન હોય તો બોરિંગ લાગે. સિઝન ના બદલાવ થી જ નેચર ઈન્ટરસ્ટ સિંગ લાગે છે. અને આપડે ઘણું શીખવા પણ મળે છે.
સાચું વાત કરતું. અહ તો તારા માટે બેસ્ટ સિઝન કયું હોય છે?
મારા મતે તો વરસાદ છે. અને તારા માટે?
મારા માટે શિયાળો, પણ આપણે બંને સમત કે દરેક સિઝનમાં કંઈ ખાસ હોય છે.
હા એ તો તને બહુ સાચી વાત કી અને વેધર ચેન્જિસને સમજવુંવુંપણ જરૂરી છે. ખાસ કરીને ક્લાયમેટ ચેન્જના આ સમયમાં.
આપે પ્રકૃતિ નો ધ્યાન રાખીશ તો ફ્યુચરમાં શરીર અસ અસર પડે છે. બહુસ અહ સા
હા. હા એ તો તને સાચી વાત કરી. ચાલો આપણે મળીએ પછી.
ચાલો બાય જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.